હલો
હલો
હા હેલો અવાજ આવે છ અવાજ આવે છે
હા બોલો બોલો હા બોલો બોલો
હા આજનું આપણું ટોપિક છે ફ્રેન્ડશીપ ફ્રેન્ડસ
બોલો બોલો
ધન્યવાદ
હા હા એટલે તો ટિપિકે ફ્રેન્ડશીપ વિશે એમ તો ફ્રેન્ડશીપ એક સંબંધ કહી શકાય કેમ કે અ ઘણા બધા લોકો છે અ ફ્રેન્ડશીપ માં જોડાયેલા હોય છે. કોઈક ને કોઈક કોઈ મિત્ર જોડે કોઈ ફ્રેન્ડશીપ હોય છે પછી કોઈ ઘરે પણ કોઈ લોકો હોય પરિવારમાં તો એના જોડે કોઈક એવા સંબંધો હોય છે. કે જે કોઈ વ્યક્તિ અહ થી અલગ હોય કેમ કે કોઈ વ્યક્તિ છે તો કોઈ વ્યક્તિ જયારે કોઈ વ્યક્તિ સાથે જોડાય છે અથવા તો કોઈ વ્યક્ તી કોઈ નવો વ્યક્તિ હોય છે તો જયારે એ વ્યક્તિ સાથે જોડાય છે તો ઘણા બધા એવા અહ ક્વેશ્ચનો હોય છે પોતાની અંદર અથવા તો સામે વાળા વ્યક્તિની અંદર. તો એ જે ક્વેશ્ચનોનું જે સોલ્યુશન આવી જતું હોય છે અને ધીમે ધીમે આગળ જતા કોઈ પણ એવી સમસ્યા હોય કે પછી કોઈ પણ એવી પ્રોબ્લમ હોય તો એનું તરત જ એ બંને વ્યક્તિ એ વ્યક્તિ છે કોઈ પણ પછી વાત હોય અંગત વાત હોય કે પછી કોઈ બી વાત હોય કે એનું સોલ્યુશન ના મળતું હોય છે તો એ બંને વ્યક્તિ એ વસ્તુ નું સોલ્યુશન લાવી દે છે તો એ એક ફ્રેન્ડશીપ કહી શકાય કેમ કે ફ્રેન્ડશીપ તો ઘણી બધી હોય શકે છે અને ઘણા બધા અહ અત્યારે જોતા જ હશો કે ઘણા બધા લોકોને મિત્રો હોય છે એટલે ઘણા લોકોને બે ત્રણ મિત્ર હોય ઘણા લોકોને ચાર પાંચ હોય. અત્યારે એવું જ થઈ ગયું છે કે કોઈ વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ છે કે સ્નેપચેટ છે ઘણી બધી વસ્તુ છે સોશિયલ મીડિયા ઉપ પર યુસ કરતો હોય છે તો એમાં ઘણા બધા એના ફોલોવર્સ હોય છે કે ભઈ કોકને ત્રણ હજાર ફોલોવર છે દસ હજાર ફોલોવર છે પરંતુ જયારે જરૂર પડે ત્યારે એમાંથી એક જ વ્યક્તિ કામ આવતો હોય છે એટલે એ પણ ક્યારેક નોટિસ કરવું જોઈએ કે ભઈ એટલા બધા મારા મિત્રો છે હવે તો આપડે ક્યારેક જરૂર પડે છે તો એમાંથી ક્યારેક એક બે વ્યક્તિ જ આપણને સ સપોર્ટ કરતા હોય છે એટલે સાચી મિત્રતા તો એ વ્યક્તિ જ જાણતો હોય છે એમ ને એટલે શું કેસ એના વિશે તમે?
હા, તમે એ વાત વધ બરાબર કીધું કે સોશિયલ મીડિયા પર આપ આપેલા સે હજાર કે બે હજાર ત્રણ હજાર ફોલોવર્સ હોય એટલે આપણને જયારે જરૂર પડે ને ત્યારે એક જ વ્યક્તિ આપણી પાસે ઉભા રે ને કોઈ કોઈ વાર તો એ પણ નહીં હોય. તો સાચ ચી મિત્રતા એ છે એમ કે જયારે આપણને નીડ હોય કોઈ વસ્તુની સોરી વસ્તુ કે જયારે આપણને નીડ હોય કે જયારે આપડે દુખમાં હોય ને આપડી પાસે કોઈ પણ નહી હોય અને આપડે કે મનની વાત કોઈની સામે કેવા માંગો તો એ વ્યક્તિ આપદડી સાથે હંમેશા હોય. ને એ એવું હોય ને કે હા અહિયાની વાત અહિયા નહી કરે અને એક વાત આપડી વાત આપડી પાસે જ રાખેને આપણને સાથ આપે અને એમ અને એ એવું હોય ને કે મિત હલો, અવાજ આવે છે?
હા, આવે છે આવે છે. બોલો બોલ
તો મિત્રતા પણ જીવનમાં જરૂર છે જે વસ જે વાત આપડે પરિવાર થી નહી કહી શકીએ બેહેન ભાઈ થી નહી કહી શકીએ એ વાત તા આપ આપણડી ફ્રેન્ડ નહી કહી શકીએ એ લોકો સામે આપડે ખુલી ને હસી શકીએ રડી શકીએ એ લોકોને બધી વાત આપડે કહી શકીએ. ને એ લોકો પર ટ્રસ્ટ પણ કરી શકીએ આપડે તો મિત્રતા પણ કરવો જરૂરી છે. કેમ કે જયારે જે વાત આપડે પરિવાર થી ની કરી શકીએ એ આપણેે ફ્રેન્ડ ફ્રેન્ડ જોડે કરી શકીએ. ને આપણે ફરવાનું ફરવા જવું હોય તો આપણે ગ્રુપમાં પણ ફરવા જઈ શકીએ. ગ્રુપમાં રીડિંગ કરવું હોય નેવું તો ફ્રેન્ડશીપ પણ જરૂરી છે લાઈફમાં.
બિલકુલ બિલકુલ એટલે દરેક વ્યક્તિ એ પોતે કઈક જીવન માં એકાદો ફ્રેન્ડ તો રાખવો જોઈએ કે જેના માધ્યમથી દરેક વ્યક્તિ છે તે પોતે જ એ વ્યક્તિ સાથે ઘણા સમય સુધી છે પોતાનો સમય અ વીત વીતાવી રહ્યા હોય છે તો મિત્રની સાચા મિત્રની પરખ તો ત્યારે જ થતી હોય છે કે જયારે કોઈ પણ ઈમરજન્સી વાળું કામ હોય છે અને ત્યારે વ્યક્તિને જયારે આપણે કોલ કરીએ છીએ ત્યારે જે સપોર્ટ મળે છે આપણને તો એનાથી ખરી મિત્રતા અ દુનિયામાં ના હોઈ શકે કેમ કે કોઈ પણ સમય હોય તો કોઈ પણ જગ્યા હોય તો કોઈ પણ સમસ્યા હોય રાતે હોય, દિવસે હોય, ગમે ત્યારે, ચોવીસ કલાકમાં હોય તો એ ચોવીસે ચોવીસ કલાકમાં જયારે પણ તમે ફોન એને કરો છો તો ત્યારે કોઈ પણ સમય તમારો ફોન ઉંચકી અને ક્યારે પણ તમારે જરૂર પડે છે. ત્યારે એ ગમે ત્યાં પહોંચી જતો હોય છે તો એનાથી મોટું તો કઈ અ કેવાય નહી કેમ કે એ વસ્તુ સમજે છે એટલે એ વસ્તુ બહુ જ સારી કહી શકાય એમ એટલે એવી ગાઢ મિત્રતા હોય છે તો જીવનમાં ક્યારે તમે કોઇ અ બીજા રસ્તા ઉપર તમે જતા રહો છો અથવા તો કોઈ રસ્તા ઉપર તમે નીકળી ગયા કે ભાઈ મારે હવે અહીંયા નહી નથી રવું ને મારે હવે આમ કરી નાખવું છે. તો કોઈ પણ એવી ખોટી વસ્તુ તમે કરવા જતા હશો તો પણ એ મિત્ર તમને બે ઝાપટ મારીને પણ તમને ત્યાંથી વાળી લેશે કે ભાઈ ના જવાનું જ નથી આપડે એમ એટલે એ વસ્તુ બવજ સારી કહી શકાય કેમ કે એ મારીને જ પણ આપણને સુધારી દે છે તો એ વસ્તુ ખુબ જ એક યોગ્ય કહી શકાય એટલે દરેક ના જીવનમાં એક આ એવો મિત્ર હોય છે કે જે વ્યક્તિ સામે વાળી વ્યક્તિને સમજાવી શકે અને અ બીજાનું જીવન છે એ પણ બચાવી શકતો હોય છે તો શું કેહેશો એના વિશે તમે હા બોલો બોલો.
હા તો ફ્રેન્ડશિપ તો ફ્રેન્ડશીપમાં આપણે ફ્રેન્ડ પાસેથી પણ ઘણી બધી વસ્તુઓ શીખીએ ગુજરાતીમાં એક કહેવત છે સંગ તેવો રંગ. આપણે જેવા મિત્ર બનાવીએ ને તે તેવ જ આપણા પાસે એનું એનો જે પણ એનું છે બૂરાય છે એનું અચ્છાઈ છે એ પણ આપણા પર પણ હાવી હાવી થાય છે. એટલે એવું જ ફ્રેન્ડશીપ એવું તો આપણે ફ્રેન્ડશિપ ફ્રેન્ડશિપ બનાવીએ આપણે ત્યારે એવું તો નહી જોવા જઈએ આપડે કે આ ફેન કેવો છે કાળો છે ગોરો છે મોટો છે કે નાનો છે એ બધું આપડે નઈ જોઈએ. તો ફ્રેન્ડશીપમાં એવું કે એને અંદર બુરાઈ પણ હોય ને તો એ બુરાઈને આપણે કટફ કરીને એની અચ્છાઈ જોઈને એની સાથે રહેવું જોઈએ એવું નહી કે આ આ આ વસ્તુ ખરાબ કરે તો એની સાથે આપણે દોસ્તી તોડી દઈએ દોસ્તી ની રાખવાનું એવું નઈ કરી શકીએ આપડે ફ્રેન્ડશીપ એવું કે હા એની પાસે કઈ બુરાઈ છે એમ તો એ બુરાઈને આપણે કટ ઓફ કરીને એની અચ્છાઈ છે એના ઉપર હાઈલાઈટ કરીને આપણે એની સાથે રહી શકીએ અને એની એ બુરાઈને આપણે એને કહીએ કે એને સમજાવીએ કે આ વસ્તુ ખરાબ છે આપણી વારસે આપણી માટે તો આ વસ્તુ થી દૂર રહે. તમે એને-એને-એને અ સારી રાસ્તો પર લાવું જોઈએ.
બિલકુલ બિલકુલ એટલે દરેક અ જીવનમાં એકાદો મિત્રો તો જોઈએ જ કે પોતે કઈક એવી પ્રોબ્લેમ હોય કે જે પોતે ઘરે ના કહી શકતો હોય તો એ પ્રોબ્લેમ છે તેના મિત્ર દ્વારા અ કહી શકે તો એ વસ્તુ ખુબ જ સારી છે મારે એવું હમણાં થયું હતું કે ભાઈ એક મારે એક પ્રોબ્લેમ હતી કે જે અ ખુબ જ પીડાદાયક હતી તો પછી એનું સોલ્યુશન મારી જોડે કઈક મળે એમ જ ન તો એટલે એ સામે વાળા વ્યક્તિ એ પ્રોબ્લેમમાંથી અ બહાર આવ્યો હોય તો એનું પ્રોબ્લમ સોલ્યુશન શું કરવું એમ તો પછી મેં પણ એને પૂછેલું કે આનું સોલ્યુશન શું કરવું તો તો કંઈક ને કંઈક એવું આન્સર આપશે કે જેના માધ્યમથી આપડું જે પણ અ દુઃખ હોય છે તે ઓછું થઈ શકે અને એ વસ્તુ દરેક વ્યક્તિ એ કરવી જોઈએ કેમ કે પછી ક્યારેક કોઈ વ્યક્તિને તમે વાત જ નહી કરો ખોલીને તો તમારું કોઈ સોલ્યુશન આવવાનું જ નથી એમ એટલે આટલું બધું પણ પોતાની હાવી ના થઈ જવું જોઈએ પોતાના ઉપર કોઈ વસ્તુ અથવા તો કોઈ વસ્તુ છે અથવા તો એ વસ્તુથી આપણે પ્રભાવિત ના થવું જોઈએ એટલું બધું. જો એ વસ્તુમાં તમે પ્રભાવિત થઈ ગયા એ વસ્તુથી તો અ ખુબ જ તમને એ પીડાદાયક થશે અને તમે કોઈ વ્યક્તિને વાત પણ નહી કરી શકો કે આવી વસ્તુ શું થાઈ છે એમ એટલે ક્યારેક એવી પણ વસ્તુ હોય છે બઉ બધી ખરાબ વસ્તુ પણ હોય છે કે ઘણા વ્યક્તિના મગજમાં અથવા તો માઈન્ડમાં આવતી હોય છે તો પણ એ વસ્તુ ખરાબ છે છતાં પણ એ વસ્તુ તમારે કોઈ વ્યક્તિને શેર કરવી જોઈએ. કે એનું સોલ્યુશન અ કઈક પોઝિટિવ રીતે આવી શકે એમ. એટલે દરેક વ્યક્તિ એ પોતાની જ રીતે જ આ વસ્તુ સમજવી પડશે અને દરેક વ્યક્તિ એ પોતાની લાઈફમાં આ રીતે એક મિત્ર અ ખુબ જ જરૂરી છે અને અ આવનારા અ ફ્યુચરમાં તો કેવા કેવા મિત્રો મળશે એ તો પછી આવનારી જે જનરેશન છે એ ખુબ જ આના ઉપર અ ઊંડાણ પૂર્વક અ વાત કરશે અને પોતે આગળ વધશે અને ધીમે ધીમે અ ફ્રેન્ડશીપનો જે વિષય છે એ ખુબ જ આ લાંબો સમય સુધી ટકી રહે એવી એક આશા છે તો પાછા મળીશું આપડે એક નવા ટોપિક સાથે તો ચાલો પાછા મળીએ આપડે.